હલો
હલો કેમ છો હા બસ કામ કરી ર બોલો બીજું
ના બાકી છે હજુ
તી ગઈ.
નઈ પથારીશ તું જમવાનું બી બાકી છે હજુ. અમે અત્યારે છેને, આજે મારો અગિયારસનો ઉપવાસ હતો એની માટે અત્યારે આવે પછી જમવાનું છે.
તો આજે શું બનાવ્યું તમારે?
જે અમારે અ શું બનાયુ શીરો બનાયો બટાકા ડુંગણીની સબ્જી બનઈ પછી મોરૈયા ની પેલું ખીચડી બનાઇ અને બટેકાની ભાજી
અમારે સાબુદાણા ની ખીચડી બનાવી પછી અત્યારે હું કચરો વાળું છું બરોબર સાબુદાણાની ખીચડી બનાવી પપ્પાનાને પેટમાં એટલે મગનું બાફેલા મગ બનાયા.
હમ પપ્પાને અત્યારે એવું જ ખવડાવજો
પપ્પાએ પેલા બહારનું બહુ ખાધું
જીવન એવું હોય?
એમને એવું જ થોડું છે, એ વખતે હું તરસું છું, હું મરું છું, કઈ ખઈને પછી સાચી તરતું છું ને એવું થઈ જાય નાજ ખવાય ને એમાં મે તો કેવો ખરાબ આવે.
હમ
તમે
તમે બોલો બીજું
નહીં, નહી. કેમ તમે બપોરે કોલ ના કર્યો બેન?
હું બપોરે છે, ને મારો ઉપવાસ હતો એટલે મેં થોડી વાર મેં વાંચી લીધી પછી શું કેહેવાય એમ અ જમવાનું બનાયુ વાર્તા વાંચી અને પછી હું સુઈ ગઈ કેમ?
એવું કેમાં વાર્તામાં શું હોય
ો તમ માંસ ની વાર્તા આવે ને અધિક મામાંસ નહી
બરોબર એટલે ભગવદ્ ગીતા
ના ના ગીતા વાચવાની મારી તાકાત માકી હ વાંચવાની મારે તાકાત નથી. એટલે છેન મે પેલુ એ વાંચી શકે આવા એમ બાર માસ મિમ આવે ને મા પા એમાં એમાં વાંચ્યું ને
બરાબર તો હવે
માને હસબન્ નો પેઇન્ટિંગ બોઉ મસ્ત દોરતા આવડે છે શું તમને પેન્ટિંગ દોડવાની છે? કદાચ થી બહાર બેઠા છે અને હું અંદર બેઠું છું, હા હા બોઉ સર સરસ ફાવે છે.
હમ્મ. બરોબર તમારે શું શું બનાયું?
અમારે સાબુદાણા ની ખીચડી નથી બનાયી મોરૈયા ના ભાત બટેકાની ભાજી શીરો બટેકા નું શાક ને રોટલી અને કેરી.
હમ્મ બરાબર કઈ નઈ બરાબર બરાબર આજે અમારે બઉ કામ હતું શું કરવું?
હમમ્.
તો પછી હમ્મ હામ બોલો. કઈ નહીં તમે એ શું સોમનાથ ગયેલા
હમ ના ના આમાં અહીયા થી શાક માર્કેટ કિટન નહી જતી ને હુ, હુ, હુ, હુ, હુ, હુ, હુ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
હુ, હુ, હુ, કોઈ લઈ જતો જ નથી ને સોમનાથ શાક માર્કેટ હુંને મારા સાસુ બે જઈએ બસ.
અચ્છા. જવા જેવું છે, કોક દિવસ જવાય.
કોક દિવસ પણ સોમનાથ કેટલું દૂર આવ્યું તો કેવી રીતે જઈએ અમે. પર્યટન એ તો મને પણ ખબર છે મને ભી ખબર છે કે પ પર્યટન સ્થળ છે પણ ત વાળું તો જોઈએ ને
હા એ ભી છે એ ભી છે તો તમને કઈ મુસાફરી વધારે ગમે બસની
હમણા ટ્રેનની ટ્રેનની.
કેમ ટ્રેનની?
બસ ત્યાં મજા આવે ટ્રેનમાં પેલા બઉ બધા આવે ને વેંચવા વાળા એટલે જે આવે ત્યાંનું હા, હું ખાતી રહું પી તી રવ, હસતી રહું બોલતી રહું મજા મજા આવે ટ્રેનમાં. સમોસા વાળા આવે. હેલો, સમોસા વાળા આવે પછી શું કેવાય, પેલું એ આવે ચા વાળા આવે પાની બોટલ આવે, હેલો. હેલો. હલો ક્યાં જતા રયા? તમે, હા તમે ક્યા જતા રિયાતા. હેલો.
હલો અવાજ આવી, આ નેટ બંધ થઈ ગયું હતું એક
હા છે ને સમોસા વાળા આવે પાણી બોટલ લો વાળા આવે ચાય વાળા આવે હા પછી ચનાચોર ગરમ વાળા આવે હા મને ખબર છે તમે સમોસા બનાવ્યાતા કેવા બનાયા તા સારા બનાયા તા?
સમોસા
મિની સમોસા તમને પેલા નવતાર ના સમોસા ભાવે ચાાઈનીઝ સમોસા. મની પણ નથી આપડ.
પણ યુટ્યુબમાં જોઈને હમ્મ વિડિઓ જોઈને બનાવાય.
મને છે ને ઈડલી સાંભાર ઢોસા બહુ મસ્ત બનાવતા આવડે અમારે ત્યાં સાંભાર નો મસ્ત ચાલ બહુ મસ્ત મળે છે તમારે લેવો છે દસ રૂપિયાનું પેકેટ આવે પણ બહુ ટેસ્ટી આવે, હા. હું આવીશ ને તો તમારી માટે લેતી આવીશ દસ રૂપિયા લે છે પણ બઉ મસ્ત પેકેટ આવે સાંભાર સારો બને.
એવું છે બરોબર બરોબર કઈ નય બરાબર લેતા આવજો આવો તો.
હું આવીશ ને એટલે લેતી આઈશ.
હવ લેતા આવજો
મને મહેંદી મૂક્તા બી સારી આવડી ગઈ છે.
હા નય તમને તો મહેંદી મુકતાય ફાવે. એકોક દિવસ મૂકજો અમારે પણ.
હા, તમને કીધું હો પણ તમે મૂકાવતા નથી અમારી જોડે.
પર્યા.
પછી ઇન્ડિયન મહેંદી આવડે પછી બેબી સાવરની આવડે, એંગેજમેન્ટ આવડે. અને ત્યાંત સ્પોકન ઇંગ્લિશ ચાલુ
કેમ?
સા નવરા બેઠા હોય એટલે શું કરીએે મેં છ ન જો લખ્યું પેલુ પ્રસન્લ પ્રોનાઉન ને એ બધું.
પ્રોનાઉન નાઉન. હલો. શું થયું? હલો. શું થયું? હલો.
હલો એ મારા માટે કેલા વેફર લેવા ગયા છે. મારો ઉપવાસ છે ને એની માટે, હલો હેલો તમે ક્યાં જતા રહો છો, હેલો. હેલો હેલો તમે ક્યાં જતા રહો છો તમારો અવાજ નથી આવતો હેલો.